હલો. તમને મારો અવાજ સ્પષ્ટ આવે છે?
હા આવી રહ્યો છે. તમને આવે
હા મને આવી રહ્યા છે. તો હું તમને ખાવાનું પૂછવાની હતી કે જુદી જુદી જાતનું ખાવાનું કેમનું પ્રખ્યાત છે આપડા ભારત દેશમાં અને શું શું ખાવાનું હોય છે તમને ખબર છે કે કઈ રીતનું હોય છે?
હા ભારત દેશમાં ખાવાની ખુબ વધારે વિશેષતાઓ હોય છે. અને તે અલગ અલગ ઋતુ પ્રમાણે અને અલગ અલગ જે આપણે ધાન ખઈએ જે મસાલા વાપરીએ એના પ્રમાણે અ બધી અલગ અલગ જગ્યાએ ખાવાનું બદલાતું રહે છે. અને એનો સ્વાદ પણ બદલાતો રહે છે.
હ આપણેે તો ઉપર તરફ જઈએ તે હા યે તો તો પછી ત્યાં બટર ચિકન એ બધું પ્રખ્યાત છે ત્યાં સરસોનું શાક મકાઈ ની રોટી પછી છોલે ભટુ છોલે ભટુરા જે લસ પી પછી ત્યાંનું પનીર ની બધી વસ્તુ તો એટલું બધું પ્રખ્યાત છે ને
હહ એટલે પંજાબ તો એ બધા ખાવાના માટે જ ફેમસ છે. અને આપણે કશ્મીરની વાત કરીએ તો ત્યાંનું રોગન જોશ, યાખની પછી ગુશ્તબા અને કાવવા નામની એક ચા હોય છે કે જે પણ ખૂબ પ્રખ્યાત છે. અને કશ્મીરી જે અ મસાલા હોય છે એ આપણે કેમનું ભૂલી શકીએ કે કેસર છે પછી અલગ અલગ જાતના ડ્રાયફ્રૂટ છે દહી છે અને જે સુગંધ વાળા જે મસાલા હોય છે એ તો ત્યાંના ખુબ જ ફેમસ હોય છે. એના વગર ખાવામાં મજા જ ના આવે.
હહ અને જો આપડે યુપી જોઈએ યુપી સાઈડ નું ખાવાનું જોઈએ તો તો ત્યાંની બિરિયાની છે બેડમી પુરી કહેવાય છે પછી પેઠા છે આગ્રાના પછી કબાબ છે તો એટલું બધું પ્રખ ખ્યાત છે અને ત્યાંનું આમ લક નવું જોઈએ તો તો અ ત્યાંનું અવગી ખાવાનું તો એટલું પ્રખ્યાત છે.
હા એ તો છે અને અગર જો આપણેે રાજસ્થાનની વાત કરીએ તો ત્યાંના દાલબાટી ચુરમા અને ઘટ્ટાની જે શાક બને છે ઘટ્ટી નું શાક પછી કેેર સારંગી પછી લાલમાંસ આ બધું ત્યાંનું ખૂબ જ પ્રખ્યાત છે. અને ત્યાં જ જેમ કે પેલું રણ પ્રદેશ કહેવાય છે તો ત્યાં આ બધું ખાવાનું આપણને ખૂબ વધારે ઉપયોગ કરે છે આપણા શરીરને ખૂબ સારું રાખે છે એટલે એ વસ્તુઓ જે હોય છે ખાવાનું એમનું એ આપણે ફ્રીઝ વગર પણ વાપરી શકીએ એ પ્રમાણે એ લોકો બનાવતા હોય છે.
જેની સાઈડ જોઈએ તો તમિલનાડુ છે કે કેરેલા જોઈએ કેવી બધા રાજ્ય જોઈએ. ત્યાં તો ઢોસા તો એટલા ફેમસ છે કે ત્યાંની ઈદલી એટલી પ્રખ્યાત છે સાંભળ છે. પંગલ છે પછી આપડે આમ ચી કન જોઈએ તો ત્યાંનું ચેટ તિના ચિકન જે બહુ જ પ્રખ્યાત છે અને જે બહ તીખું આવે છે કે આપણાથી બહ જ ખૂબ સ્વાદિષ્ટ હોય છે.
હા અને ત્યાં તો ઢોસા પણ અલગ અલગ પ્રકારના મળતા હોય છે જેમ કે અત્યારે જે બેહેને ઢોસા છે એ તો ખુબ વધારે પ્રખ્યાત થઈ ગયા છે અને લોકો એને ખાવા માટે મોટી મોટી લાઈનમાં પણ ઊભા રહે છે અને કેરેલામાં પણ આપણને અપ્પમ જે છે અપ્પમ તો ત્યાં ખુબ સારા અને એકદમ પોચા અને ટેસ્ટમાં પણ ખુબ સારા મળે છે.
હા અને કેરેલા નું યાદ આવે. તો તો એક જ વસ્તુ યાદ. આવે કે ત્યાં. કેળાની બધી વસ્તુઓ કારણ કે એના માટે બહુ જ પ્રખ્યાત છે કે ત્યાં જાઓ તો આપડે એ તો ખાવું જ પડે અને બધું વસ્તુ કેરેલામાં છે ને નરિયલ ના વસ્તુ વતુમાં બહુ જ ઉપયોગ થાય છે નરિયલ ન ત્યાં નરિયળનું તેલ વપરાય નરિયલનું દૂધ વપરાય અને એ લોકો દરિયાના જીવજંતુને ખાવાનું પણ બહુ જ પસંદ કરે છે.
હા એ તો છે અને આપે કર્ણાટકાની વાત કરીએ તો ત્યાં પણ જે બીસીબલ બથ છે પછી મઇસુર નો પાક છે જે તો કેટલું સરસ હોય છે પછી રાગી મોટે કરીને આવે છે એક વસ્તુ જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારી હોય છે અને ત્યાંના નીર ઢોસા એ તો ખૂબ જ પ્રખ્યાત છે.
હા અને જો બધા આંધ્રપ્રદેશ ને તેલંગાના જાય તો તો મેઈન વસ્તુ એ જ હોય કે હૈદરાબાદ બિરિયાની ખાવા જવાનું. જેના માટે એ ખુબ જ પ્રખ્યાત છે અને પછી બીજું બી બધું આવે છે જાણે મિરચકા સલાન આવે છે અને ત્યાંનું જે અ સાઉથ ઇન્ડિયન ની વસ્તુ વતુ છે એ એટલું સ્વાદિષ્ટ હોય છે કે ત્યાંની ઘીપોળી ઈડલી છે ત્યાંની ફિલ્ટર કોફી છે જે હમણાં હમણાં તો એટલી પ્રખ્યાત થઈ ગઈ છે કે બેને ઢોસા હોય કે ગી પડી દલી હોય. કે કોફી ત્યાં એ બધા. પીવા જાય છે.
હ. હા સાચી વાત છે અને એમ જ આપણે જો ઈસ્ટ ઇન્ડિયાની વાત કરીએ કે ઉત્તર ભારત બાજુની આપણે વાત કરીએ તો ત્યાં જે રાઈસ જે હોય છે ચોખા જે હોય છે ચોખા માછલી પછી અલગ અલગ જાતના. સ્વીટ્સ પછી અ મસ્ટર્ડ એ બધું ખુબ વધારે પ્રખ્યાત હોય છે.
હા અને આમ વેસ્ટ બેંગાલ બાજુ જોઈએ તો. ત્યાંના રોસો ગુલ્લા જે તો બ. ા એના પાછળ ગાંડા છે અને મિસ્ટી દોઈ અને બધું એટલું સ્વાદિષ્ટ હોય છે ત્યાં કે મેર જોલ જો ત્યાં પછી ત્યાં મછલી નો ખુબ વપરાશ. થાય ત્યાં એ લોકો આ મછલી ને ખુબ જ ખાય છે વેસ્ટ બેંગાલમાં.
હા એ તો છે કારણ કે એ બધો દરિયાઈ વાળો વિસ્તાર આવે એટલે એ લોકો મછલી વેચે અને માછલી ખાય એ લોકો માટે ખુબ સારું રહે છે અને આપડ ઓડિશાની વાત કરીએ તો ત્યાં ડાલમાં પખલા ભટા. અને ચેનાપોડા કરીને વાનગીઓ છે જે ખૂબ જ પ્રખ્યાત છે અને આ બધી વસ્તુઓ જગન્નાથ મંદિરમાં પણ વધારે ખાવામાં આવે છે.
હા અને આમ બિહાર બાજુ. ત લીટીખા એટલા બધા. સુખ્યાત છે લીી જોના. અને એટલા સ્વાદિષ્ટ લાગે કે કોઈ એક વાર ખાય તો. પરિવાર માંગે જ મા. પછી ત્યાના સત્તુ પરાઠા આવે છે જેજ આમ આમ. એવું થાય કે એટલું સાદું ભોજન છે પણ એટલું સરસ. હોય છે અને આમ. પોતાના શરીર માટે પણ બહુ સારું.
હટ હા સાચી વાત છે ત્યાંનું ખાવાનું સાદગી પર અને જે આપડી પૃથ્વી છે એનાથી આપણને જે ન્યુટ્રીિશિયન્સ મળે એ ખુબ વધારે મહત્વ આપે છે અને આપણે આ બાજુ વસ્ટ. સ્ટન ઇન્ડિયા ની વાત કરીએ કે જ્યાં ગુજરાત આવેલું છે તો ત્યાંનું ખાવાનું તો થોડું મીઠું જ હોય છે અને ગુજરાતીઓ પણ મીઠા જ હોય છે એટલે ત્યાં ખાવાનું જેમ કે ઢોપળા ખાંડવી થેપલા ઊંધિયું અને ગુજરાતી ફૂલ થાળી. એ ખાવાની તો મજા જાય જ.
હા અને હવે ગુજરાત ની વાત કરી વેસ્ટ ઇન્ડિયામાં તો મહારાષ્ટ્ર તો કે ભુલાય કે મહારાષ્ટ્રની બધી વાનગીઓ તો એટલી પ્રખ્યાત છે જાણે વડાપ છે એટલું સાદા થી બને કે ખાલી વળવું અને બન હોય પણ તમે ખાવ તો. જ રહી જાવ કે બોમ્બે માં મુંબઈ જેવી જગ્યા પુણે છે એ બધા તો લોકો ત્યાં એટલા બધા વડાપા ફેમસ છે બધા લોકો દૂર દૂરથી ખાવા જાય મહારાષ્ટ્રમાં તો.
હા સાચી વાત છે અને મહારાષ્ટ્રમાં મિસલપાવ મિસલપાવ થોડું તીખું હોય પણ એ થઈને એટલી મજા આવીઈ જાય કે ત્યાં આખી દુનિયામાં એ ખૂબ જ ફેમસ છે પાઉભાજી પણ ખૂબ સારી હોય છે અને પુરણપોડી તો. મરાઠી લોકો બનાવે એટલે ઘીવાળી મસ્ત હોય તો ખાવાની મજા જઈ જાય.
એ તો છે જ તમારી વાત બરાબર અને આપણે ગોવાની સાઈડ જોઈએ તો તો ગોવા તો લોકો એટલું ફરવા જાય કે આપણને ખબર જ છે ભારત ન સૌથી વધારે લોકો જાય ફરવા તો ગોવા જાય અને ત્યાં ખાવાનું તો કેમનું જ ભૂલાય આવે દરિયા કિનારો હોય તો તો બધું. એજ વસ્તુ ખવાતી હોય ત્યાં તો ત્યાંનું ફેમસ આપણે ગોવન ફીશ કરી એ છે તો ખાવું જ પડે છે કે ભીંડાાલ છે કે એ બધું ખાવું પડે અને ત્યાં ગોવામાં છે ને વધારે પોર્ચુગીઝ નું બધું ખાવાનામાં બધામાં એ દેખાય છે કેમ. લોકોકા ત્યાં રે છે અને કેવા છે.
હા સાચી વાત છે અને આપણે નોર્થ ઇસ્ટર્નની વાત કરીએ કે જેમાં આસામ જેવા દેશ આવે છે તો ત્યાંના લોકો છે ને વધારે બેમ્બુ ના વસ્તુઓ પછી સ્મોક્ડ મીટ પછી. ફર્મેન્ટેડ વસ્તુઓ વાપરે અને ત્યાં છે ને ખાર મસૂર ટેંગા અને પીઠા આ વસ્તુઓ તો ખૂબ જ પ્રખ્યાત છે અને આસામ જઈએ તો આ વસ્તુ એક વાર તો ખાવી જ જોઈએ આપણે.
નાગાલેન્ડ પણ આવે તો નાગાલેન્ડ તો એના સ્મોક. પર્ક માટે ફેમસ છે. પછી બાંબુની જેવું તમે કહો છો કે બાંબુ ના બધી જુદી જુદી િશો માટે ફેમસ છે ત્યાં અને આમ સિક્કિમ જોઈએ આપ. પડે તો મોમોઝ. ને થૂકપા ને બધા એ બધા માટે તો ખૂબ જ પ્રખ્યાત છે સિક્િમ.
હા અને ત્યાં ફર્મેન્ટેડ ફૂડ એટલે બાફેલું ખાવાનું વધારે ઉપયોગ કરે છે.
હ અને આમ જોવા જઈએ તો આપણે જે રીતના રાજ્યો છે જ્યાં એ રહે છે અને કેવું ત્યાંનું ગરમી છે ઠંડી છે એ પ્રમાણે લોકો રહે છે અને એ પ્રમાણે ખાવાનું બનાવે કે તમે દરિયા કિનારે. જાઓ તો ત્યાં મચ્છી ખાતા હોય કે તમે રણ પ્રદેશ ગુજરાતમાં આવો તો અહિયાં આપણે એ રીતનું ખાવાનું ખાઈએ એટલે એ રીતે જ બધું હોય છે.
હા એ તો છે જ્યાં ઠંડી વારા વિસ્તારો છે ત્યાં વધારે મી ત અને ડ્રાયફ્રૂટ નો વધારે ઉપયોગ થાય છે અને જ્યાં અ સારા દિલોતરી વાળા વિસ્તારો છે ત્યાં કોપરાનું છે અને બીચ વાળો એ ત્યા હોય દરિયા વારો તો ત્યાં કોપરું અને ભાત ને બધા પર વધારે એ લોકો ખાવાનું માને.
હા અને જો કશાક ત્યાં બધું ફેસ્ટિવલ હોય તો તો બધું જુદું જુદું જાતનું બને જ જાણે પોંગલ બને છે મોદક બને ગુજીયા બને એટલ બો જ આપડે ભારત દેશમાં ખાવાનું એટલું વિવિધ છે. એટલુ પ્રખ્યાત છે કે લોકો દૂર દૂર થી ભારત માં ખાવા લાગ
હા એ તો છે આપડે ખાવાની વાત કરીએ તો એ તો કોઈ દિવસ પૂરી જ નહી થાય. તો આપડે ફરી ક્યારેક આની ડિટેલમાં વાત કરીશું.
ચોક્કસ મળિયા.
હા નમસ્તે.